હેલો હા અવાજ આવે છે.
હા હા હા આવે.
હા. તો આમ તારી આમ કોઈ ફેવરેટ મુવી કે કઈ તરી કોઈ કઈ ફેવરટ મુવી છે.
રમૈયા વસતાવૈયા.
ઓકે સરસ. મારી મારી થ્રી ઇડિયોટ્સ.
ઓ હો સરસ.
હમ્મ. હમ્મ. સારી છે મુવી આમ જોવી શકીએ ફેમિલી જોડે.
હા મતલબ લાઈક કોમેડી મુવી છે.
હા એજ ને. કેમકે હવે તો મોસ્ટલી બધી મુવીઝ એવી હોતી નથી કે બધા સાથે જોઈ શકીએ.
હા.
હમણાં જ લેટેસ્ટમાં તો જો ને ધુરંધર જોઈતી.
અહીં ધુરંધર સારી હતી.
હા. એટલે મેં તો બીજી જ જોવાનું સ્ટાર્ટ કર્યું તો હું ફર્સ્ટ નથી જોઈ. બટ થોડી જોય તો મને સમજવા ના એટલે પછી પેલી પણ જોવી પડી.
હા તે પણ જોય હવે અત્યારે તો આમ જો ને કે શું કેવાય કઈક સીરીઝ વિરીઝ પણ હવે બહું ખાસ મને તો નથી ગમતું જોવું પણ આમ હવે બહું બધી સિરીઝ ને નીકળ્યું છે આમ કેવાય ને. કે ડ્રામાસ છે ને બધા બઉ બધા છે.
હા કે ડ્રામા સા ને બધું બહુ બધું છે સારું સારું પડ્યું છે બધું જોવા માટ
હા છે એ તો છે હું પણ મને છે ને આમ શું કેહેવાય ઘર નો કામ હોય ને શું કહેવાય ટાઈમે જ ના મળે ટાઈમ મળે તો હું શું કહેવાય આમ જેઠાલાલ જ જવું એના સિવાય મને કોઈ ગમે નહી. તો મોસ્ટલી મારો ટાઈમ એનામ જતો રહે છે.
તને જેઠાલાલ એ બહુ ગમાય છે ને.
હા એટલે હોય
નવા એપિસોડ છે એ મજા નથી.
હા એ જ ના હું નવા નથી જોતી જુના જ જોઉં છું રિ રપીડને બધા રિપીટ જોત કરું.
તે બહુ સારા છે.
હા એજ પછી જોઈ લાવું. નવેમ હવે જો ને નવી મુવીઝમાં તો અત્યારે કઈ આવ્યું નથી આ કોકટેલ ટુ આઈ છે. બટ એના રિવ્યુ સારા નથી.
આલ્ફા બી આવીય છે અત્યારે તો પણ એનું જેટલું હાઈપ હતું એટલું કોઈ જોવા નથી ગયું એ પિક્ચર.
હા એજ મતલબ આમ બહુ એના શું કહેવાય ઓનલાઈન ને સોશિયલ મીડિયા ઉપર મતલબ બહુ ચાલી રહ્યું તું આલ્ફા-આલ્ફા, બટ અત્યારે કે એમ ખાસ દેખાતું નથી.
હોવ.
આ કોકટેલ ટુ નું પણ સેમ એવું જ હતું, કોકટેલ ટુ આવી છે, ને એમ એના બધા રિવ્યુઝ ને. બટ હવેસ ચહ કોઈ એમ ખાસ જોવા નથી જઈ રહ્યો, મતલબ એના રિવ્યુ સારા નથી. બસ હવે બીજું તો હવે કંઈ હજી આવ્યું નથી.
તો કોઈ એ આ વેલકમ ટુ જંગલ આવી છે.
અચ્છા.
ઈ-ઈ કોમેડી મુવી છે, મતલબ લાઈકક એનામાં હસી-હસી ને થાકી જઈએે છે.
અચ્છા.
પણ, હા મેં જોઈ, મતલબ સારી છે એ મૂવી. પણ એનો જી ઇન્ટરવલ પછીનો જે ભાગ છે ઈ બહું એમ થોડો બોરિંગ લાગ્યો મને.
અચ્છા
તો મજા આઈ પિક્ચર જોઈ ને એમ, એક-એક વાર જોવાય એવી પિક્ચર છે.
અચ્છા. તો કંઈ નહીં ફોન ઉપર આવશે જ ને. તો ત્યારે જોઈ લઈશું.
હા, હા. થિયેટર માં ના જોવા જવાય એવી રીતે, ફોન પર જોઈ લેવાય.
હા મતલબ પછી છેને આમ કોઈક વખત એમ થાય કે ભાઈ મૂવી આ આવી છે તો એના મતલબ નામ સાંભળીને આપણે જતા રહીએ છે. પછી ખબર પડે કે યાર આના માટે પૈસા વેસ્ટ કર્યા અને એન્ડ ઓલ.
હા.
હા, એટલે એ બધું નથી ગમતું.
હા એજ. પછી આપણને બી ના ગમે કે આપડા પૈસા બરબાદ જતા રહ્યાં.
હા એજ ને. હમ્મ. બીજું કેવું ચાલે વરસાદ ને એ, પડે છે કે નથી પડતો?
વરસાદ તો નથી પડી રહ્યો.
હા અચ્છા. હું અહિયાં પણ અતારે તો
પણ ઠંડક છે, ઠંડક તો ઠીક છે, પણ બફારો બહુ
હા એજ ને. ગરમી વધી ગઈ છે ઉપરથી વધારે.
આ ગરમી તો નથી પણ બફારો બહુ છે જેને લીધે બહુ પસીનો થાય છે. ગરમી હોય ટાઈમે તો ઠીક છે, પણ બફારો બહુ વધ
હા એજ ને. ઈ સેમ અહિયાં પણ. હા હવે દેખને મુંબઈ ને બોમ્બે મતલબ એ સાઈડ સુ કેવાય એટલો વરસાદ પડી રહ્યો છે કે રેડ એલર્ટ આપી દીધું છે.
હા ત્યાં તો બહું જ વરસાદ છે.
હા. મારી મામી આપ રહેે છે ને ત્યાં. તો એ હમણાં એમના જોડે વાત થઈ તી તો કે છે કે અહિયાં તો રેડ એલર્ટ છે તો કે સારું છે અહિયાં કોઈ આવ્યું નથી એમ મતલબ
હા.
ઈ કે ત્યાં સારું છે અત્યારે મતલબ પડે છે, પણ કો ઓછો છે પણ અહિયાં તો કેરે એલર્ટ જ આપી દીધું તો બહાર પણ નથી નીકળી શકતા એમ.
હા.
આપડે અહિયાં આટલો નથી આમ.
આપડા અહિયાં તો હવે સમજ્યા આયો.
હા હા મતલબ એવું રેખ લાગતું નથી અત્યારે તો ફિલાહાલ કે ભાઈ મોનસૂન સિઝન છે એમ. થોડો ટાઈમ જાય તો લાગે.
હા એજ.
એ જ.
પણ હવે જોઈએ હજી તો આખા ત્રણ મહિના બાકી.
હા. એજ ને હજી તો હવે ફેસ્ટિવલ્સ પણ આવશે હવે.
હા.
અડધા મોસ્ટલી તો ફેસ્ટસ્ટિવલ અત્યારે મતલબ મોનસૂનમાં જ જતા રહેશે.
હ એ જ.
હવે અત્યારે આવશે રક્ષાબંધન ને છે તો અત્યારે સુું અત્યારે તો લેટેસમાં રથયાત્રા આવવાની છે.. તો
આ રથયાત્રા આવવાની છે આવજે અહિયાં અમદાવાદ ની રથયાત્રા બહુ સારી હોય છે.
હા હા હું આવવાની જ છું સિક્નટીન ડેટ નાને છે ને મેં મમ્મીને કીધું છે હું ફિફ ટીમ ના જતી રહીશ એમ.
હા આવજે મજા આવશે.
હા. મારો પાસે એજ વિચચાર છે એના હું વેઇટ કરું છું કે એના પેલા ઈફ અગર કોલેજ નો પણ આવી જાય ને તો હું એમ શું કેવાય મતલબ બીજા કપડાં બપડાં લઈને જ આવતી રહું એમ થોડા દિવસ ત્યાં જ રહીશ કોલેજ પણ થઈ જાય અને રથયાત્રા પણ પતી જાય.
હા બરોબર છે.
હા એમ એટલે આખો દિવસ આવજાવ ના કરવું પડે.
હા.
. રથયાત્રા મને અમદાવાદની બહુ ગમે છે એટલે હું અહિયાં કોઈ ખાસ થતું નથી. એટલે હું એજ કહઉ છું કે હું અમદાવાદ આઈશ એમ.
હા હા એઈ જજે.
હા હું ત્યાં આવાની છું.
હલો.
હલો હા.
આજ તારો અવાજ નથી આવતો સરખો. હલો. તો હમ્મ.